હલો.
અવાજ આવેરો.
આવેરો. બોલો.
પરવારી ગીયા.
હવ પરવારી ગીયા.
પઇ હવે આરામ.
હઉ. તમ હાશ તો અત મોસમ પણ એવું જ છે તો.
હા વરસાદ પડે છે બરાબર નદીમાં પાણી ભરાઈ ગ્યું છે જોયું.
હોવે મેસેજ આયો એનો.
અમે વિડીયો મૂક્યો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ હમણાં મૂકી તે જોયું કેટલું પાણી છે.
ના હજી નથી જોયું.
હમણાં જ પેલા હૈદરાબાદ વાળા એ રિએક્ટ કર્યું છે.
હા એ આવેલી નોટિફિકેશન.
હા બોલો શું કેવ છો. મજા આવે આવા વેધરમાં?
હા મજા આવે એમ તો આમાં.
તો ઠંડી પડે એનું શું અમના.
હહ હહ હા ઠંડી પડે પણ આમ મઝા આવે ને આવા વાતાવરણમાં. ખરે એમ મચ્છર વધી જાય ઇ ના ગમે બસ.
ઈ તો હવે રેવાનું. જેવી સિઝન હવે બધા ભગવાને બનાયા છે તો પછી બધા માટે જગ્યા ત હોય ને થોડી થોડી રાખ ખી હોય ને.
હા એતો છે હવે. ને પણ તમને કેમ ઠંડી પડે રી પણ. તો ગરમી ઘણી થતી હોય છે ને.
ઠંડી તો પડે ને એ ભીના થાય ને ઉપરથી કેવો ઠંડો પવન લાગે ઉપરથી ખતરનાક ઠંડી છે.
અચ્છા.
હજી ત આના કરતા પેલી મતલબ અ શું કેવાય. પેલો વાદળ હોય એને શું કે વરાળ વાળી ઝાકળવાળી જે ઠંડી પડે ને હારી ઠંડી એના જેવી ઠંડી નથી પયડી એટલે હારું છે આ વખતે.
હમણાં વચ્ચે આવાજ કેમ દબાઈ જતો તો એવું થતું તું. નેટવર્ક પ્રોબ્લેમ થતી તી કે શું?
હશે લગભગ. એમ કઉ છું કે જાકળ જેવી ઠંડી પડે ને વચ્ચે
હોવે.
એવી ઠંડી તો બહુ જ ખરાબ. એ ઝાકળ બી પડે ઉપર થી ઠંડો ઠંડો એક દમ પવન લાગે ને એટલે શું છે ક કાન ને આમ અડો કાનમાં તો રીતસર આમ કળતર થાય એકદમ ઠંડુ ઠંડુ લાગે એટલે. કાન બી દુખવા માંડે.
હોવ એ તો છે ગાડીઓમાં એ પણ પેલું શિયાળામાં જોઈએ છીએ ને ઠાર પડ કેમ આમ કાચ ને બધું નીતરતું હોય નેવા પડતા હોય.
હા
એ ઠંડી ને?
હા એવી ઠંડી. પણ આ ચોમાસામાં જે ઠંડી પડે ને તે બઉુ ખરાબ પેલા કરતા પણ. શિયાળાની જે ઠંડી પડે ને જે ઝાકળ વાળી એના કરતા. કેમ કે આમાં એક તો વરસાદ પડે, આજુબાજુ બધું વાતાવરણ ઠંડુ થઇ ગયું હોય. નીચે પાણી ભરા મતલબ પાણી હોય જમીન માં એટલે બધું આજુબાજુનું બધું ઠંડુ હોય. એટલે એક સાથે
હમ મજા લેવાની બીજું શું.
અચ્છા એમ.
તો પછી શું થાય. હવે સ્વેટર પહેરવાની ઈચ્છા થતી હોય તો કો હવે.
ના રે નથી પહેરવું આમાં વરસાદમાં સ્વેટર શું પહેરે. એક તો ભીનું થઈ જાય એટલે મજા પણ ના આવે.
હા એ તો છે પણ જેમ પલવીને આવેને તઈ પેર દેવાનું ઠંડી ના લાગે. આ વાતાવરણ જેવું હ. એટલે આ વાતાવરણ જેવું એમ. પંખા ની જરૂર પડે ને પંખા વગર બેસીએ તો મજા ના આવે. મચ્છર વળગેને આમ, જીવાત વળગે ને એવું બધું થાય.
એ તો છે જ હવે પંખાની એટલે જરૂર પડે કે પેલું કપડાં ને ભીના હોય તે સુ સુકાઈ જાય જલ્દી, અન સુકાઈ જાય તો સારું. એટલે પંખો ચાલુ કરીએ અને બીજું ઉપરથી ઠંડી પડે એટલે ઓઢવાનુ બી જોઈએ. હાથે હાથે.
એ તો મોસમ આમ મજા આવે એવું હોય. ભલે બધું ભેગું થાય પણ તોય.
હ ભીનું ભીનું થાય ને મજા નય આવે પગમાં બધું ભીનો ભીનો કોરું હોય ને એટલું જ ગમે મને તા.
એટલે તો શિયાળો દેશ
શિયાળો તો બેસ્ટ. એના જેવીને કઈ વસ્તુ નથી. પણ ચોમાસું બી. ચોમાસું આવે તો જ શિયાળો આવે ને?
હવે એ તો છે હવે.
હ
હા તો હવે શું કરે. શિયાળા ન રાહ જોવો બીજું શું.
એજ કરવું પડશે, આ વખતે તો જોઈએ હવે વરસાદ પાછળ મોડો આવ્યો છે તો દિવાળી ઉપરને ખેંચાય નહી તો સારું. નવરાત્રીમાં બી ન ફડવો જોઈએ. નવરાત્રીમાં ફડશે તો બધાની મતલબ નવરાત્રી બગાડશે એવું લાગે છે.
આ વખત પણ નવરાત્રી પછી લેટ જ એટલે ઈ થોડો એટલો વાંધો હોય ને.
હા અધિક માસ આવ્યો હતો એટલે નવરાત્રી લેટ હશે મારા ખ્યાલે.
હા ને બધું લેટ જ હોય, સાતમ આઠમે આ વખતે સેપ્ટેમ્બરમાં હતુ.
બરાબર.
હમ. ઓમ તો બધું આઠમા મહિનામ ઘણુ ખરું પતી જ જતા હોય તહેવાર આ બધા.
તો નવરાત્રી તો નવમા મહિનામાં જ આવે છે ને આમ રેગ્યુલર તો?
હ નવામાં જ આવે છ પણ આ વખતે સાતમ આઠમ જ નવમાં મહિનામાં સ્ટાર્ટિંગમાં છે તો. એટલી લેટ થશે આ વખતે બધું. તહેવાર બધા.
હા તો સારું. આખું વર્ષમાં મતલબ એન્જોય કરવા મલે ને એ તો થાય. ધીમે ધીમે બધા તહેવારો આવે. તો હવે લગભગ ચાલુ થશે ગણેશ ચતુર્થી, રક્ષાબંધન.
સાતમ આઠમ પેલા તો પેલા રક્ષાબંધન પછી સાતમ આઠમ પછી ગણેશ ચતુર્થી. પછી નવરાત્રી બધું ચાલુ.
હમ, તો શું છે રક્ષાબંધન ના
શું લાગે છે?
તમને ખબર.
તો તમામ બધા ઉપર છે એ તો.
એવું?
હાસ્તો.
હા જોવ શું ચાલો ને શું થાય છે તો, એમ પણ તમને ત્યાં જવાનું છે તો પછી અ કઈક ગોઠવ છું.
હમ સત્યાવીસ અઠ્યાવીસ ના હે, હા. સત્યાવીસ ને અઠવીસ ના હે એમ ક્યારે આવે? હમ હિન્દુ તહેવાર હો તેથી પ્રમાણે ડેટ પ્રમાણે કઈ નક્કી જ હોયની અમુક વાર તો. ખબર નહ કેમ એવું થાય.
પણ એ તો તિથિ પ્રમાણે આવે ને હિન્દુ તહેવાર તો. ડેટ પ્રમાણે
હા પણ, એમાં જો ઘુર. પૂર્ણિમા ને ચૌદસ ને એવું બધું મિક્સ થઇ જનું ને તો પછી આગલા દિવસે અમુક મનાવે અમુક બીજા દિવસે મનાવે એવું થઈ જારું. હોળીમાંય વચ્ચે એવું નોતું થતું હોળીમાંય.
હા એટલે આમ ગયા વખતે બી હતું ને પેલું દિવાળી ના પ પછ એક દિવસ ધોકો હતો અને પછી
હા, પડતર કે ધોકો કે.
પડતર દિવસ કે કે એ રીતે પછી એક દિવસ આવે પછી પછી નવું વરષ આવે. દિવાળી લોકો આ ટલા દિવસે બી ઉજવેય ને બીજા દિવસે બી ઉજવે ને પછી નવું વર્ષ એવી રીતે.
તો એજ નહી ખ કેમ આવે એક દિવસ બચાર ધંધાવાળાની તો રજા એક દિવસ હેલી. થઈ જાય ને એના લીધે.
વાહ! હારું કેવાય ને એતો.
હાખર.
હા તો સારું જ કેવાય ને.
એ સારું એમ અમુક ને તો રજા વધારે ખેચાય જાય ધંધાવાડા ને તો ના ગમે.
હવે આખા વર્ષમાં મતલબ ત્રણ ચાર દિવસ ગણેલા હોય રજા મળવાના. તેમાં બી એક દિવસ એકસ્ટ્રા મળે. તેવી ત્રણ ત્રણ વર્ષે કે મતલબ એ ક્યારેક જ આવે ધોકો.
હા ના હમણાં રોજ આવેરો મતલબ દર્શાલ આવેરો હમણાંથી તો.
હા પણ ક્યારેક આવે એટલે વરષમાં એક રજા વધારે મલી જાય તો સારું લાગે એમ. એ છે કે પછી કંટાળો આવે ક્યાંક ક્યાંક બારે જવું હોય કેવું હોય તો ઠીક છે બાકી ઘરે રહેવું હોય તો કંટાળો આવે ત્યારે શું કરીએ ત્યારે અમને બી કંટાળો આવે કે ચાલો આમાં વ ચ્ચે એક દિવસની એક્સટ્રી એક્સ્ટ્રા રજા છે તો શું કરીએ એમ થાય.
એટલે ઓમ વાંધો ના પણ શું થાય આમ મિલન ને એવું કરવાનું એટલે અમુક ખબરહ ફરવાન જવાન પ્લાન બનાવતા હોય. હવે મિલન ના આગલા દિવસે આઈ જાય ઘોકો દિવસે એટલે એ તો ખાલી વેસ્ટ જ જવાનો ને. તો પછી આઠ દસ શું કરે મિલન ના હોય ને એઈ દિવસે મિલન કરી દે પડતર દિવસ ના. ને પછી બેસતા વરષ ની ફરવા નીકળી જાય જે જવું હોયને ત્યાં. તો એક દિવસ ખાલી ના જાય ને હા એ લોકો માટ ઈ લોકો માટે સારું પછી એવી રીતે જ કરે ને શું કરે પછી ખાલી દિવસ ઘરે બેઠા એના કરતા. એમ વાપરી દેવાય.
હા એ રીતે જ થાય હવે એમાં શું છે કે જો નવા વરસની રાહ જોવા જાય તો એક દિવસ એમ બી ઓછો થઈ જાય. હલો. આમ છે તો એક દિવસ વધારે મળે ફરવા ટાઈમે પણ ફરવાનું દિવાળી ના ટાઈમમાં છે ને બહુ મતલબ બ હુ
એ તો હા એ તો છે હવે શું કરે. પબ્લિકે તઈ હમ.
એના કરતા સમજો કે બે ભાઈ છે તો બે ધંધામાં મતલબ હોય તો એ ક્યારેક જાય ક્યારેક જાય એટલે અલ્ટરનેટ એ રીતે સેટ થઈ જાય તો શું છે કે બિઝનેસબી ના બગડે અને ઓફ સિજન મા મતલબ ક્યારેક જયારે પબ્લિક ના હોય ત્યારે બી ફરવા જવું હોય તો એ બેતર મતલબ ટાઈમ આપણને ફરવાનો મળી જાય એમ.
હા પણ આખી ફેમિલી સાથે જવું હોય તો ક્યારેક તો ફેમિલી સાથે આખી જવા જડેને. આમ અદ અડધા અડધા જાવ કેમ મજા આવે.
હા એ વાત સાચી છે પણ હવે શું કરીએ ટાઈમમાં જ એવો હોય એમ તો એવું જો અચાનક બનતો હોય તો તો પછી રજા જ રાખી દઈએ હવે આ લગભગ આ દસ વરસ પેલા અમારા ગામમાં પ્રોગ્રામ હતો હ અઠવારિયા નો.
હમ.
દિલ્લી બધું બંધ કરીને ગયા તા અહિયાંથી. ભલે ને અઠવાડિયાનો ગામ નો આટલો મતલબ મસ્ત પ્રોગ્રામ આવતો હોય તો પછી હા ધંધામાં તો પાછા કમાઈ લેશુ. થોડું બળ કરીને પણ આમાં આપને એન્જોય કરવાનો એક જ ટાઈમ મળે.
હા એ તો છે જ ને એને અમુક વાર સીઝન પ્રમાણે હાલતો હો ન ધંધો તો આપણ ખબર હોય ને કઈ ઓછું હાલેરું, કઈ વધા તો એ પ્રમાણે સેટિંગ કરે. જે ઓછું હોય તે.
હા બસ તો એ પ્રોબ્લેમ થઈ રે જમા જ સિઝન પ્રમાણે ઓછો હોય હમણાં હવે બે ત્રણ દિવસ થી નવરા કેમ કે એકદમ વરસાદ પડે છે તો કોઈ દિવસના માન બે પાંચ જણા આવે તો બી એકદમ ઈમરજન્સી હોય કે કઈક પ્રોબ્લેમ થયું હોય તો બાકીના તા બધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા એટલે કોઈ રિસ્ક લેવા નહી માંગે. કે ભાઈ બહાર જઈએ ને ક્યાંક ફસાઈએ એના કરતા. નીકલે નહી જલ્દી બહાર.
તો ઇજ ને.
હવે આ બાજુ ના જે નદીની નજીક નો નીચાણ વાળો વિસ્તાર છે. ત્યાં ખુબ જ પાણી ભરાઈ ગયા છે. નદીમાં લગભગ બાવીસથી પચીસ ફૂટ પચીસ ફૂટ સુધી પાણી છે. અને નદીનો રસ્તો પણી બંધ થઈ ગયો છે. નવસારીમાં આવા જવાનો પુલ બી બંધ કરી દીધો છે.
તો એઈ નદી એમ નવસારી ની
હા પૂર્ણા નદી કરીને છે.
કઈ બાજુ આઈ એ?
આ બાજુ સુરત જતા વચ્ચે આવે.
એકદમ એવડી ફેમસ નથી ને, કે ખાલી ગામ પૂરતી જ હે.
ના એમ ફેમસ નથી. પણ નવસારીને મતલબ એના માટે જ છે. કે પાણી અમારે આખા નવસારીને ત્યાંથી અમને સપ્લાય થાય એટલે.
તે ગામ ગામ પૂરતી એમ ને ઓમ
હા એમ તો ઘણી બધી નદી છે. નવસારીમાં હવે ચાલુ કરીએ તો પૂર્ણા નદી છે. પછી આ બાજુ આગળ જઈએ બીલીમળ ને બાજુ તો કાવેરી આવે, પછી બે ત્રણ નદીઓ છે અંબી
હા એ.
કાવેરી ની એ બધું તો નામ સાંભળેલા પણ પૂર્ણા તો અહિયાં પછી પછી ખબર પડી કે આ નદી હે એમ.
કાવેરી તો એ જે નામ સાંભળ્યું છે ને તે અલગ કાવેરી એ પછી સાઉથ ની કાવેરી છે મોટામાં મોટી નદી છે મતલબ આ કાવેરી નદી મતલબ નાની છે પણ એ પણ અ એ રીતે મોટી નદી જ કેવાય અહિયાં દક્ષિણ ગુજરાત ની પણ એટલું બધું એમ નામ નથ બે નથી એટલે કાવેરીના લોકો એ નામ સાંભળ્યું ભણ્યા છે ને તે અલગ કાવેરી.
હા બરોબર તે હશે.
એટલે બધી નદીઓ હમણાં તો ફૂલમ એકદમ ફૂલ રહે છે એટલે. અ બધા રસ્તાઓને બંધ થઈ ગયા છે અને લોકો બહાર નીકળવાનો રસ્તો બી આપ